દા છે તમને મારો?
તે આ
હા તો આજે આપણે જે દુનિયામાં અહ જે ખાસ ખાસ અહ ફેમસ જગ્યાઓ છે ફરવા માટેની એના ઉપર વાત કરીએ
હા દુનિયામાં તો ઘણા પ્રકારના ટ્રાવેલ ડેસ્ટિનેશન હોય જ છે આપણને ખબર જ છે
હમ કેટલા લોકો બીચ પર જવાનું પસંદ કરે છે
હા અને કેટલાક લોકો તો માઉન્ટેન પર જવાનું પસંદ કરે પણ અમુક લોકોકાને તો બેવ ગમે
હા એની જોડે જોડે આપણે જે ડેઝર્ટ હોય છે એની સુંદરતા પણ અલગ જ હોય છે
હા અને સૌથી મસ્ત તો ફોરેસ્ટમાં ટ્રાવેલ કરવાનું તો ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે
હ આ સિવાય જે આપણે હેરિટેજ સિટીઝ હોય અને અમુક તો આપણે નવી નવી જે મોર્ડર્ન સિટીઝ હોય એના પણ એનાથી પણ લોકો આે આકર્ષિત થતા હોય છે
હા સૌથી પહેલા તો જે દરિયા કિનારા છે એના પર આપડણે વાત કરીએ તો શું કેવું તમારું
અમ બી આપણે દરિયા કિનારાઓ હોય છે એટલે અહીંયા જે પાણી હોય રેતી હોય ખુલ્લી હવા હોય એનાથી બધા લોકો એનો આનંદ મેળતા હોય છે
હા એ તો છે દુનિયાના તો ઘણા દેશોમાં પ્રસિદ્ધ દરિયા કિનારા આવેલા છે આપડે અહિયાં ગુજરાતનો દરિયા કિનારો પણ બહુ પ્રસિદ્ધ છે
હ આપે જે સવારે જે સૂર્યોદય હોય એ આપણે દરિયા કિનારેથી જોવાનો અનુભવ અલગ જ હોય છે
ત્યાં દરિયાથી જોવાનો અનુભવ તો આપણે વ વ્યક્ત જ ના કરી શકીએ
હા તહં લોકો બધા દરિયા કિનારે ચાલતા હોય છે ત્યાં પાણીમાં તરવા જતા હોય છે ખૂબ આનંદ લેતા હોય છે
હા અને ત્યાં તો બોટિંગ કરવાની શું મજા આવે સૂર્યાસ્ત કે એવા સમયે આપણે બોટિંગ કરવા જઈએ તો તો કેટલું સરસ મજા આવે એમાં
હા અને બોટિંગ સાથે સાથે અહીંયા બહુ બધા વોટર સ્પોર્ટ્સ પણ હોય છે જેનું લોકો બધા ભાગ લેધ
હા જાણે આપડે તમે સાંભળ્યું હોય તો જેટ્ ક પેરાસેલિંગ સર્ફિંગ આવી બધી વસ્તુઓ ત્યાં બહુ લોકપ્રિય હોય દરિયા કિનારે કરવા
હા અને ઘણા લોકોને તો જે સી ફૂડ હોય એ બહુ ફાવતું હોય તો લોકો ખાસ એના ખાવા માટે લોકો આવતા હોય છે ત્યાં
હા ત્યાં જે નજીક ત્યાં સ્ટ્રીટ ફૂડ હોય કે હોટલ હોય કે રિસોર્ટ હોય ત્યાં પણ આમ ઘણા હોય જ છે
અને આ બધાથી જે એ વિસ્તાર હોય તેની કોનોમી પણ મજબૂત થતી હોય છે
હા બીચની જગ્યા ઉપર છે ને દેશ વિદેશ થી લોકો આવે એટલે એ લોકો થી વધે ને
હ કેટલા જ આવું બીચ હોય એ ખૂબ ભીડ વાળ હોય અને અમુક તો એકદમ શાંત હોય છે
હા અને ફેમિલી વેકેશન માટે તો આ બીચ જવાનો તો વિકલ્પ સૌથી આમ માન્ય લાગે ખબર તમને
હ તો અહીંયા આટલા મસ્ત નજારો સાથે બધા ફોટો પડાવે તો એ બહુ ખૂબ સારું લાગે
હા અને આપડા આમ ફરવા ગયા હોય ને ત્યાં સવારે ચાલવા કે જોગિંગ કરવા નીકળીએ તો સરસ આમ એટલું શાંતિ લાગે ને મનને
હ અને ત્યાં જે બધી જે લોકલ માર્કેટો હોય તો ત્યાંની જે એ એરિયાની જે વસ્તુઓ હોય એ પણ વેચાતી મળતી હોય
હા અને એમાં છે ને ઘણા લોકો ન રોજગાર પણ મળે કે ત્યાં ખાવાનું મળતું હોય કે ત્યાં વસ્તુઓ મળતી હોય સુવિનિયર મળતા હોય કપડા મળતા હોય એટલે એમનું ઘરબાર પણ એનાથી ચાલે
હ અને આપણેે આ બધી જે જગ્યાઓ છે તેને ગંદી કરવી નહીિ અને
હા સફાઈ રાખવું તો બહ જ જરૂરી છે કે પ્લાસ્ટિક પોલ્યુશન બીચ પર બહુ મોટી સમસ્યા બની ગઈ છે અત્યારે કે તેના અંદરના જીવ જ જંતુને પણ એ બહુ પરેશાન કરે છે
હ જે આપણે આ બીચ ડેસ્ટિનેશન છે એ પ્રકૃતિનું એક સરસ ઉદાહરણ છે
હા અને માઉન્ટેન વિશે શું કેવું તમારું
અ જે પહાડો છે ત્યાં ઘણા લોકોને અ આકર્ષિત કરતા હોય છે
હા ઊંચા પહાડો જોવાથી આમ અદ્ભુત અનુભવ ના થાય આપણને
હ એ જે જગ્યા હોય ત્યાંની હવા પણ સામાન્ય રીતે ઠંડી હોય અ્ છે
હા ગરમી ના દિવસે પણ તમે ત્યાં જાઓ ને તો આપણને ગરમી ના થાય ત્યાં એટલું સરસ ઠંડક લાગે ને
હ હ તેના જે પ્રાકૃતિક દ્રશ્યો હોય છે એ ખૂબ જ સુંદર હોય
હ અને પહાડો પરથી નીચે જોવાનું તો આમ મનોહર દ્રશ્ય મળે એ તો અલગ જ છે
હા જે ત્યાં જગ્યાની જે ટુરિઝમ હોય છે એ ઘણા દેશોમાં વિકસિત થઈ રહ્યું છે અત
હ અને આપડે ત્યાં પહાડ પર જઈ તો ત્યાં ટ્રેકિંગ કરવામાં પણ બહુ મજા આવે
હા હા લોકો લા લાંબા આવા રસ્તા ઉપર જે ટ્રેક કરતા હોય છે
હા એનાથી આપણું ખબર શરીરનું પણ તંત્ર જળવાય રહે
હા હા જે આ જોડે જોડે જે માઉન્ટેન ક્લાઇમ્બિંગ હોય છે એ પણ એક રોમાંચક વસ્તુ છે
હા અને અના એની છે આપણને ટ્રેનિંગ પણ કરવી પડે આ એમને એમ ના થઈ જાય એવી રીતે
હ ને જે ત અહીંયા એ તો તમારી વાત વરસાદ છે અને જે આજુબાજુમાં જે ગામડાઓ હોય છે એ જોવા પણ લોકો આકર્ષિત થાય છે
હા એ લોકોનું જીવન કેવું છે ત્યાંના લોકો કેવું છે ત્યાંનું ખાવાનું પીવાનું કેવું છે એ બધું જોવાની પણ બહુ આકર્ષક છે આમ
અને આવા પહાડી જગ્યાઓએ અલગ અલગ નદીઓ અને ઝરણા પણ વહેતા જ હોય છે
હા અને ઝરણાનું પાણી અને તેનો અવાજ આમ શાંત અનુભવ આપે આપણને
અને કેટલા જ આપણે જે પહાડી વિસ્તારો હોય છે એમાં તો બરફ પણ પડતો હોય છે.
હા, અને સ્નોફોલ જોવામાં આપણને ઘણા લોકોને રસ પણ બહુ હોય ને.
હ, જે આપણે ઠંડીનું ટાઈમ હોય એ, ટાઈમ આપણે પહાડોમાં જઈએ. તો ત્યારે આપણને આ બધું વધારે જોવા મળે.
હા, અને સ્નો એક્ટિવિટી પણ ખુબ લોકપ્રિય હોય છે.
અને આજે આપણે પહાડોમાં લોકો છેને, ફોટોગ્રાફી માટે પણ ખાસ કરીને જતા હોય છે.
ખૂબ સુંદર લાગે ને.
હા, ને ખાસ કરીને જે આપ આપણે જે વાદળો હોય અને પહાડનું જે આપડે સંગમ થતું લાગે ને, એના એનો ખાસ આપણે ફોટો પાડવા જતા હોય છે.
હા, અને ત્યાંના રસ્તા તો ઘણી વખત એટલા સુંદર હોય કે તમે એક પહાડ ચડતા હોવ, એક પહાડ ઉતરતા હોવ, તમને બધું જ દેખાય એટલું સુંદર દેખાય ને.
હ, હ, જેમ. આપણે જે પ્રકૃતિ પ્રેમી હોય, એમને પહાડ તો ખાસ ગમતા હોય છે.
રસ્તા પણ યાદગાર બની જાય.
હા હા, એ તમારી સાચી વાત છે. આજે પહાડી જે જગ્યાઓ છે, એ ના ખાલી આપણે આમ સારી જગ્યા જોવા માટે પણ એડવેન્ચર વિશે પણ આપણને બહુ મજા દેવડાવે છે.
હા, અને પ્રાકૃતિ પ્રેમી લોકોને તો ગમે જ, અને જે સ્થાનિક જે અર્થતંત્ર હોય ને એને પણ બહુ લાભ મળે એનાથી.
હ, તો હવે આપણે આના પછી ડેઝર્ટ વિશે વાત કરીએ.
હા, ચોક્કસ.
હા, આપડે જે ડેસર્ટ હોય એટલે આજે આપડો રણ. વિસ્તાર હોય. એ જ પહેલી નજરે ખાલી આપ આપણને ખાલી રણનું જ પહાડો દેખાય.
હા, પણ એનું પોતાની એક જુદી જ સુંદરતા છે, જે આપણે એને કહી ના શકીએ. એ રણમાં દૂર સુધી રેતી જ રેતી જ જોવા મળે છે.
હા, હ, રેતનાથ ટેકરાઓ ડેસર્ટ ની ઓળખ છે.
હા, અને દિવસે તો આમ બહુ જ ગરમી હોય ત્યાં. અ ત્યાં બધે પણ રાતે તો એટલું ટેમ્પરેચર ઘટી જાય કે ઠંડી લાગે.
હા, હ, આપણે જે અહીંયાના વિસ્તાર છે, તહીંયા જે કેમલ રાઈડ હોય છે એ બહુ ફેમસ છે.
હા, ત્યાં ડેઝર્ટ ના જીવન સાથે તો જોડાયેલું પ્રાણી જ કહેવાય છે ને.
અનોખો અનુભવ આપે છે.
હ, અને ત્યાં તો કલ્ચર પ્રોગ્રામ પણ થતા હોય છે, મેં એવું સાંભળ્યું છે ડેઝર્ટમાં?
હ હ, ત્યાં જે લોકો હોય છે, એ સંગીત અને જે તેમનું નૃત્ય હોય છે. એને પ્રસ્તુત
હ, અને આ પ્રોગ્રામો પ્રવાસી તેઓને આમ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડે છે.
હ હ, ત્યાં જે રાત્રે છે
હા સ્ટાર ગેઝિંગ માટે તો એ તો તમારી વાત સાચી, અને પછી એની ફોટોગ્રાફી કરવી એ પણ બહુ લોકપ્રિય છે.
હ હ અને જે સૂર્યાસ્ત નો સમય હોય છે ને એ ટાઈમ જે રી એ નો રંગ હોય છે ને તે પણ બદલતો જોવામાં મળે છે.
હ અને આ દ્રશ્ય તો ખૂબ આકર્ષક લાગે છે.
અ ડેઝર્ટમાં છે ને, કેટલાક વિસ્તારોમાં ઓએસીસ પણ હોય છે.
હા ઓએસએસ એટલે રનમાં પાણી નહી સંખ્યા ને?
હ હ આપણે જે આ બધી જગ ગ્યાઓ છે. જીવન માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
હા ડેઝર્ટ ટુરિઝમ તો આમ સ્થાનિક લોકોને રોજગાર આપે છે ને.
હ અ જે ત્યાંના લોકલ હેન્ડીક્રાફ્ટ હોય છે એ પણ પ્રવાસ
હા અને ડેઝર્ટ સફારી કેમ પણ હોય છે ને મેં એવું સાંભળ્યું છે?
હ અ બધું બહ બધી જગ્યા એ બધા લોકો આવતા હોય ને ત્યાં એરા માટે કેમ્પ અને જે ત્યાંનું સ્થાનિક ખાવાનું છે એ ગો
હા અને ટ્રેડિશનલ ફૂડ નો પણ આનંદ લે વામાં આવે
હા બધી વાત એ બધું બ ખુબ ફેમસ હોય છે હવે આપણે જે જંગલ વિસ્તાર છે. એના વિશે વાત
હા ચોક્કસ.
હઅ આપણે જે ફોરેસ્ટ હોય એ પૃ પૃથ્વી માટે ખૂબ મહત્વપૂર્ણ કહેવાય છે.
હા અને ત્યાં તો ઓક્સિજન પણ પૂરું મળે ને ફોરેસ્ટ વારા વિસ્તારમાં અને પ્રાકૃતિનું સાંતુલન પણ જાળવી રે એ બાજુ
હઅ એટલે જ આપણે આ જે હોય છે એને આપ આપણે ધરતીનું ફેફસાં પન કહેવામાં આવે છે.
હા મેં પણ એવું સાંભળ્યું છે અને જંગલમાં તો ઘણા પ્રકારના વૃક્ષો પણ જોવા મળે ને
હહ ને આપણે વૃક્ષો સાથે સાથે અલગ અલગ અ પ્રકારના જાનવરો પણ આપ
હા એટલે તો બધાને ત્યાં અ ફોરેસ્ટમાં ફરવા જવાનું ગમે કે ત્યાં આપણે જુદું જુદું દેખાય અને જુદું જુદો અનુભવ કરવા મળે.
હઅ ને આપણે સવાર સવારમાં ઉઠીને જે પક્ષીઓનો મધુર અવાજ હોય એ પણ આપણા મનને શાંતિ આપે છે.
હહ ખુબ જ શાંતિ મળે અને ત્યાં એવું કેમ્પ સાઇટ બનાવીને રહેવાનું પણ બહુ મજા આવે.
હઅ આપણેે રાત્રે બધા વચ્ચે કેમ્પ ફાયર કરીને બેઠા હોય અને દિવસે સફારી કરવા જાય ગાઈડ સાથે
હા તે તો તમારી વાત સાચી છે. આના પર તો જેટલું કહીએ ને એટલું ઓછું છે.
ત્યારે આ વિષય ઉપર વાત કરીશું.
ચોક્કસ